હલો, હા આવી રહ્યો છે એકદમ બરાબર. બ કેમ છો તમે?
એકદમ મજામાં શું છેવો ઘરે બધા શું કરી્યા છે હાલમાં?
હાલમાં તો ઘરે બધા હમણાં તો તમને ખબર છે આધુનિક ચાલે છે અને ઘરે હમણાં બધા લોકો ફોન, એટલે વધારે પડ તો ફોનનો યુઝ કરે છે, જેથી કરીને ફોન એ એમના માટે ઘણું એટલે ખૂબ પેલું વસ્તુ થઈ ગયું છે કારણ કે બધાને ફોન હોવું એ, આવશક્ય છે કે પરંતુ, ફોન વધારે પડતો વાપરવો વાપરવો એ ખુબ સારી બાબત ના કહેવાય, પરંતુ એ લોકો સમજતા નથી આમાં પરિવારમાં પણ આમ બધા લોકો વાપરે છે પરંતુ જેમ લિમિટેડ ફોન વાપરે છે. છે ને જેમ કામ હોય ત્યારે જ વાપરે છે પરંતુ આજકાલના, ઘણા બધા છોકરાઓ સમાધાન નથી કે ફોન એ એમના માટે સારો નથી, અને તેમના લિમિટેડ વસ્તુ માટે યુઝ કરે તો ચાલે જાય એટલે કામની વસ્તુ સ્ટડી માટે કે વર્ક માટે કરે તો ફોન એ, એમના માટે ઘણો સારો અને એવો મહત્ત્વનું સાધન બની જાય છે પરંતુ, એ લોકો ફોનનો ઉપયોગ એ વગેર ઇસ્તેમાલ રીતે કરે છે, એટલે કે એ લોકોને ફોનમાં ગમે તે એવી બાબતો જોઈ છે જેથી એમના મગજ પર ઘણો બધો ત્રાસ આવે છે, અને ફોન જ જોયા કરે જોયા કરે તેનાથી એમનું માથું પણ ગરમ થઈ જાય છે અને, આખા માઇન્ડમાં એમ ફોન જ ચાલ્યા કરે છે જેથી કરીને એમને ફોન જો ના આપે આખો દિવસમાં, જેથી એ લોકો ગુસ્સે કરે છે અને એમનું મગજમ તેમ થયા કરે છે આથી કરીને, ફોન વાપરવો ખુબ સાવચેતીથી વાપરવ જોઈએ, આ વિષ તમે શું કેવા માંગો છો?
હા તમારી વાત એકદમ બરાબર છે ને ફોનનો ઉપયોગ જેમ બનેને એમ ટાળવો જોઈએ, તમે કીધું કેમ કે માથા પર ને ચશમા આવવાનોને માથું દુખવાનોમે ભરી રહેલો હોય છે, અને બાળકો સમજતા નથી એ બાબત અદંત સાચી છે, કારણ કે મેં જયારે નાનો હતો, ત્યારે મને પણ જે અમારી હતા ફોનમાં બોલ જો તને માથે દુખ્યા આવે ચશમા આવશે, પરંતુ મને એમ થતું હતું કે એ બધું ખાલી કેવાનું છે એ બધ અફ છે એના લીધે કઈ થતું નથી, અને મેં પણ ઘણો બો ફોન નો ઉપયોગ કરેલો અને એટલે મજા પણ કરેલી, પરંતુ જેમ જેમ દિવસ અસર થયા તેમ અમારી આંમાં થોડી રીમે ધીમે અસર થવા લાગી એ કોઈ દિવસ એમ એકદમ અસર થઈ નથી જતી કે આજે આપણે ફોનનોો ઉપયોગ કરી્યો કાલે આપણે આ ચશ્મા આવી ગઈએ એવું નથી એ લાંબાગાડે અસર થાય છે એટલે અમે થોડાક સમય માટે તો અમને કઈ થયું નહીં અને મજા આવી ફોન યુઝ કરવાની. અને અમે સાંજે પણ એક બે વાગ્યા સુધી ફોન નો યુઝ કરતા હતા, પરંતુ પછી જેમ જેમ દિવસ પસાર થયો તેમ તેમ અમારે ચશ્માં ને એવું આવવા લાગ્યું અને અમે હાલમાં તો ચશ્મા છે, અને અમે ઘરનાને પણ ચશ્મા એટલે કે બાળકોને રોકીએ શું તમે ઓમેટો ટીવી પર એટલે ફોન પર ગેમ ને એવું રમતા, તમે શું મેચને એવું જોમ છો ને તમને કઈ મેચ જોવાની ગમે છે ફોનમાં.
ફોનમાં તો હું તો તમને ખબર જ છે કેમ કે આપડે ઇન્ડિયાને વધારે સપોર્ટ કરીએ છે આપ મેન તો જ ફોકસ છે, અને મેચમાં તો વધારે પડતી એવા ઘણા બધા મેચ આવી રહ્યા છે જેમ કે બધા જમ, તો મને બધી જ મેચ જોવાની ગમે છે ટેસ્ટ હોય વન ડે હોય બધા મને ક્રિકેટમાં બ શોખ છે અને હું પણ ક્રિકેટ રમું છું અને સારું પણ, રમું છું જેથી કરીને ક્રિકેટ મને એટ ક્રિકેટ જો ફોનમાં હું જોઉ જ છું પરંતુ હું ફોનનો બીજી રીતે પણ ઘણા સારી રીતે, ઉપયોગ કર છું જેમકે હું વર્ક પણ ફોન માંથી જ કરી શકું અમુક વાર, અને મોબાઈલ માંથી પણ મને ઘણી બધી એવી માહિતી મળી રહી છે જેના કારણે હું વર્ક સારી રીતે કરી શકું, અને એવા ઘણા બધા પ્રોજેક્ટ મને આપેલા હોય કામ કરવા માટે, તે મોબાઈલ પર મોબાઈલ પરથી સારી રીતે નિહાડુ અને તે, ખુબ સારી રીતે સમય સમય મર્યાદામાં હું પટાવી નાખું છું, જેથી કરીને મોબાઈલનો સારી રીતે ઉપયોગ કરવો એ આપણા માટે ખૂબ જરૂરી છે, અને મોબાઈલ પર ઘણી બધી માહિતી આવે છે ખરાબ માહિતી પછી સારી માહિતી, તે આપણે ચૂઝ કરવી એ આપણામાં હો આવડત હોવી જરૂરી છે. પરંતુ આજકાલના આધુનિક યુગના પર છોકરાઓ તે લોકો સમજતા નથી અને, મોબાઈલમાં ઘણી બધી ગેર વસ્તુઓ જોય છે જેના કારણે એમના મગજ પર ઘણી બધી અસરો, અને વિપરીત અસરો થાય છે, જેથી કરીને એમના મગજમાં એવી જ અસરોના કારણે તેઓ ગમે તેવા પગ લે તેમના એમ મગજ શાંત રહેતું નથી એ એક જગ્યાએ એથી મોબાઈલનો ઉપયોગ, તો ખુબ સમજી વિચારીને કરવો જોઈએ, અને માતા પિતા એમને મોબાઈલ આપવો કે ન આપવો એમના પરપન્ડ જેથી કરીને કયા સમયે તને મોબાઈલ આપવો જોઈએ અને કઈ મોબાઈલ તને ન આપવો જોઈએ માતા પિતા એ ધ્યાન રાખવું જોઈએ આથી કરીનેમે તમારા ઘર બાજુ કઈ એવો કિસ્સો થયેલો કે જેમના ફોન ના કારણે બાળકો આવું કઈ ગંભીર પગલું લઈ લીધેલું હોય.
હ અમારા બાજુ પણ એવું થય ન હતું, અમારી બાજુ શું હતું કે જે અમારા બાળકો એટલે કે બાજુના ઘરના કાકાના જે છોકરો છે એમને ઘરના ને કહ્યું હતું કે એમને જે સારા એવા ટકા આવે તો એ ફોન લેશે સારા એ અને જાતે દિવસે શું છે એને એઝામમાં તૈયારી કરી અને ઘરને જેમ પ્રોમિસ કરેલું હતું કે ફોન લ આપી તેમ પાસ પણ થયો, અને જયારે ફોન લેવાનો વાર આવ ત્યારે એને ઘરે ના પાડવા લાગ્યા કે હાલમાં પૈસા નથી ઘરે ફોન લેવાને, તો જે બાળક હતું તેને હનુ મગજ હતું હમણાં દસમામાં એટલે કોઈ એટલો બધો વિકસિત નહી થલો, તો તે ગમે લ હતો અને ઘરનાને એમ પણ કેવા લાગલો હતો કે, તમે ફોન લઈ આપો ને તમે આ કરીશ તે કરીશ એમ જીત પકડતો હતો ખાવાનો નહી ખાતો હતો, એવું બધું કરતો હતો અને ત્યારબાદ એના ઘરને એ ફોન પણ લઈ આપ્યો હતો, અને હાલ માટે સારા છે અને ફોન નો ઉપયોગ કરતો વધારે ઉપયોગ કરવા લાગ્યો તો એને શું થયું કે જે બારમાની એઝામ આવી, તેમાં એના એ ફેલ થઈ ગયો કારણ કે એ ફોનમાં જ ઉપયોગ કર કરતો હતો, તમારા બાજુ પણ હું કોઈ ફોન નો ઉપયોગ કરેલો અને દસમા એના રિઝલ્ટ પર કઈ અસર થયેલી?
હા તમને મેં કીધું કે અમાર બાજુ એમ તો આવો બનાવ બનેલો હતો કારણ કે અમારા ગામમાં જ એવો બનાવ બન્યો હતો, તેમને એમ બાળકે બાળકને એવું કીધેલું હતું કે દસમા સારા ટકા આવે તેમને સારો એવો ફોન લઈ આપશે, પરંતુ બાળકે તો ઘણી બધી મહેનત કરી હતી પરંતુ અમુક અમુક ટકાને લીધે તેમનો માર્ક સારા, ન આવ્યા હતા એટલે કે પછી એટલે કે જેમ એસી એમ ધરેલા હતા પરંતુ તેમને સેવન્ટી નાઇન જ આવ પરંતુ, મા પ માતા પિતા એમની મહેનત જોઈ અને સારી મહેનત કરે છે એમ તને એમને ફોન તો લઈ જ આપ્યો, પરંતુ એ જ નથી કે સારા ટકા એટ ફોન આપવો જોઈએ પરંતુ ફોન એમના માટે કેટલો યુઝફુલ છે, તે પણ એમને ધ્યાન રાખીને આપવું જોઈએ એમ અને બાળકોએ પણ સમજવું જોઈએ કે ફોન એ આપણા યુઝફુલ માટે જોઈએ અને સ્ટડી માટે કરવું જોઈએ, અને વધારે પડતો આપણે ફોન પર યુઝ યુઝ ન કરવો જોઈએ અને સમયસર એમનો યુઝ કરવો જોઈએ અને, સમય મેરેદમાં કરવો જોઈએ કારણ કે વધારે પડતો મોબાઈલ યુઝ કરે ઘણી બધી એમને, સમસ્યા થઈ જાય છે જેમકે આ આંખોને પ્રોબ્લેમ થઈ જાય છે અને માથાનો દુખાવો હોય રહે છે અને રાત્રે એમ, ફોનમાં વધારે પડતો યુઝ કરને ઊંઘ પણ ના આવે છે, આથી આવી બધી સમસ્યાઓ થઈ જાય જેના કારણે આપણે ફોન, સમજી વિચારીને બાળકને આપવું જોઈએ એ તો બરાબર ને.
હા તોરી વાત સાચી છે, અને મેં તમને જણાવ્યું કે આપડ તમે જે વાક કાઢો છો કે બાળકોને ભૂલ હોય છે એવું હોતું નથી, એમાં હવે જે બાળકો ફેલ થાય છે અને જે ફોન ને તમે ડોસા આપો છો એવું હોતું નથી, ફોન નો ઉપયોગ તે બાળકો પર ભશે કે બાળકો એને કેવી રીતે જો અમુક બાળકો શું છે કે ફોનમાં ગેમ અને, બીજા બધા કોન્ટેન્ટને બ્લોગસનેવ જોયા કરે છે, અને એ બધું જોઈને એ લોકો ગલત દિશામાં જાય છે અને ભણવા પ્રત્યે અને, ઘરના પ્રત્યે પણ એ લોકો જે મહેનત કર છે તેવી કરતા નથી. પરંતુ એમાં ભૂલ એ લોકોની છેમ કારણ કે ફોન તો એક એવી વસ્તુ છે કે આપણે જેનો જેવી રીતે ઉપયોગ કરવો હોય તે રીતે કરી શકીએ, છએ અને અમુક બાળકો તો ફોન દ્વારા ઘણી બધી સારી એવી પ્રગતિ પણ હાસિલ કરે છે, અને જો આપણે કઈ એક્ઝામમાં કેઈ ડાઉટ હોય, અને સર આપણે બીઝી હોય તો આપ ફ ફોન ના માધ્યમ દ્વારા પણ આપણે શીખી શકીએ છીએ, એ એક બેસ્ટ ઉપાય છે કારણ કે આપણે ઇન્ટરનેટ ની મદ ઝડપથી કરી શકીએ છીએ, પરંતુ એની ઘણી સાઈડ ઇફેક્ટ પણ છે જેમકે, એ ફોનના કારણે કેટલાક લોકો ગાડાા પણ થઈ જાય છે ગેમમાં જે ગેમ હમણાં હાલમાં, પણ બીજીમાં બા રમે છે. પણ બહ ઘા માનસિક રોગ પણ થઈ જાય છે, અને એ બધી બાબતમાં એ જે આપડા લોકો હોય છે તે ગેમને દોષિત થરા છે, પરંતુ ગેમ દોષિત થતું નથી એમાં તો એમ જોવા જઈએ તો બાળકોને જ ભૂલ છે કારણ એમ માતા પિતા ને પણ ભૂલ છે એમને એને પહે સારી રીતે રાખ્યા હતા, તો આવું કઈ ફોન નો ઉપયોગ કરવો એ ખુબ જ આવશ્યક છે. આજના આયુગમાં તમે શું છે તમારી બાજુ કોઈને આવું કઈ ગેમમાંને એવું કઈ અસર થયેલી હતી?
અમારા બાચ તો તમે જે કીધું પ્રમાણે ગેમની અસર પેલા બહુ થતી કારણ કે આવું એટલે કે અમુક વેકેશનમાં બધા લોકો વેકેશનનીરાહ જો છે બાળકો અને તે વેકેશનમાંમે હ આવી બધી ફોનમાં આવી ગેમે કીધું કે અહી પબજી જેવી ગેમો હોય છે એટલે આખો દિવસ એનામાં જ લાગી રહી છે અને તેમાં આટલો બધો ઘુસી જાય છે જેના કારણે એ લોકો ખાવાનું પણ બરાબર જમતા નથી અને કોઈની વાત પણ સાંભળતા નથી એ ઘરવાળા લોકો માટે સારું ન કહેવાય કારણ કે માતા પિતા પર ધ્યાન રાખવું જોઈએ કે તેમનું બળક શું કરી રહ્યું છે અને શું કેવી પ્રકારની ફોનમાં કેવું પ્રકારનું જોય છે અને કેવી પ્રકારની ગેમ રમે છે જેથી કરીને માતા પિતા ધ્યાન તો રાખવું જ પડે છે પરંતુ મોબાઈલનો ઇસ્તેમાલ એ ખૂબ સારી રીતે પણ કરી શકે છે. જેમ કે મોબાઈલ આો આવી ગયો છે આધુનિક યુગમાં જેના કારણે આપ કો આપને એટલે કોઈને પૈસા આપવાનો હોય તો આપણે ઘર બેઠા બીજા વ્યક્તિના ખાતામાં દરેક ઘર બેઠા બેઠા ટ્રાન્સફર કરી શકીએ છીએ તે પણ એક મહત્વનો ઉપયોગ છે અને મોબાઈલ દ્વારા આપણે ઓનલાઈન બધી સેવાનો પણ આપ લાભ મેળી શકીએ છી. અને ઘણી બધી સેવાઓ છે તે આપણને મોબાઈલ દ્વારા આપણને પ્રાપ્ત કરી શકીએ છીએ તે તો તમે જાણો જ છો ને?
હા તમે બાવર જણાવ્યુંને મને પણ યાદ આવ્યું આજ બાબત અંગે કે અમારે સાથે શું થયું રેવ અમે બહાર ફરવા ગયા હતા જેમ કે અમારે જે ગુજરાત માં રહીએ છીએ તેનાથી અમે બહાર એટલે કે મહારાષ્ટ્ર ફરવા ગયા હતા ત્યાં સુું છે કે અમે થોડા ઘણા જ પૈસા લઇ ગયા હતા કેશ તો અમારી પાસે ધણા પૈસા ન હતા પરંતુ ત્યાં અમારાથી ખબર નહ શું બોલલી પણ અમારા જે પૈસા હતા તે પડી ગયા હતા તો અમે આટ સંકટમાં કયા હતા ત્યારે અમને ત અમને નોલેજ તો હતું કે આપડણે પૈસા ટ્રાન્સફર કરી શકી છીએ એકબીજાને પરંતુ બહુ આવડતું નહી હતું ત્યારે અમે એક બાજુમાં જે દુકાનદાર હતું તેને કીધું અને અમે એમનું સ્કેનરમાંયું અને ગેરબદ અમારા જે સગાાસબંધઓ છે એમને અમને પેમેન્ટ કર્યું હતું ત્યારે અમને ખબર પડી હતી કે ઓનલાઈન જે ફોન છે તેનો ઘણા બધા રીતે ઉપયોગ થઈ શકે છે અને અમને એ બાબત ખ ખુબ જ ગમી હતી અને અમે આશા રાખીએ છીએ કે આગળ જતા આગળ જતા પણ અમે એ બાબત એટલે કે આધુનિક યુગને વિકસાવીએ અમને ખુબ જ ગમ્યું છે અને આ બાબત ખુબ જ સારી પણ છે અને પૈસાની લેવડ દેવડ થી માંડીને આપણે કોઈ સગા સંબંધ કે બહાર રહેતા હોય તો એની સાથે જો આપડે કોઈ વાર વાતચીત કરવી હોય તો પણ આપણે ફોન ના માધ્યમ દ્વારા કરી શકીએ છીએ અને બધો હાલચાલ પણ પૂ શકીએ છીએ અને ખાસ કરીને તો કોઈને કઈ અકસ્માત કેવું કોઈ સર્જરી હોય ત્યારે ફોનની મદદ થી જ આપણે એમ્બ્યુલન્સ ક એમના સગા સંબંધીઓને બોલાવી શકીએ છીએ એટલે ફોનનું ઉપયોગ તો કરવો જોઈએ અને એ ઘણી બધી સાઈડ ઇફેક્ટ પણ છે જે મેં તમને જણાવી છે અને તમે પણ મને જે જણાવ્યું અને ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરવાનું જણાવ્યું તે મને ખુબ જ ગમ્યું છે. મને એવી આશા છે કે તમે પણ મારી સાથે જે વાત કરી તે તમને પણ ઘણું બધું ફચ મળ્યું અને તમે પણ જાતા દિવસે તમારા બાળકોને કે આજુબાજુના બાળકોને શીખશો એવી હું આશા રાખું છું. શું તમને પણ મારી પરથી ઘણું બધું શીખવાનું મળ્યું?
હા તો મારા ઉપર થી હું મને ઘણું બધું શીખવાનું મળ્યું અને આ બધી જે વાત મે શીખ તે હ ખુબ સારી રીતે સમજી ગયો છ. ચાલો પાછા આપડે કોઈ દિવસ વાત કરીએ અને આના વિશે આપણે કોઈ વાર રૂબરૂ મુલાકાત પણ કરીએ છીએ.
હા હા ચાલો મળીએે.